હ તી મે.
હવે છે ને તું મને કરીશ, તો તો તને થશે.
એવું છે. વાંધો નહીં આ કોલ તારો પૂરો કરી લે.
હવ. શું કર્યું? તબિયત સારી છે?
હા સારી છે હવે. પેલા કર
અચ્છા. ધ્યાન રાખ પાપા ધ્યાન રાખજો.
ધ્યાન તો રાખવું જ પડશે. શું કરે તું?
કઈ નહિ બેઠી છું બાર.
બહાર બેઠી છે.
હા ગરમી છે, આજે તો લાગે છે. હારી સારી હવા બી નહિં.
હા. કાલે તો વરસાદ હતો સારો હતું. આજે તો ગરમી બહુ.
તો આ તો ગરમી લાગે છે જબરી. હું તો બહાર બેઠ તીર્થ બન્ટ મરછર કઈદે છે
બહાર મચ્છર બી હસે. વરસાદ પડ્યો એટલે
અને અંદર જઈએ ને તો અંદર નેટવર્ક નહી આવતું.
હા. આમાં પાછું નેટવર્ક બહુ એ થાય છે હું મોટો પાછડ ત્યારે જ મારે વાત થાય છે.
એવું તો તું અત્યારે બહાર આવી ગઈ.
ના ના અત્યારે તો અંદર છું. અત્યારે ખબર નઈ અત્યારે થાય છે લેકિન પ્રિયા ને એને કોલ કયૉતો.
પ્રિયાના ઘરમાં નેટ જ નહીં. એમાં એમાં નહી આવતું એના આવડે તોપ પર આવે છે. પ્રિયા ત્યાં નહી આવતું.
હા એજ તો પછી મારે બી બહાર જવું પડે.
હા એ તે. હમ. શું કર્યું હવે આખો દિવસ?
કઈ નહી સવારે ઉઠી, નાસ્તો કર્યો. દવા બવા લીધી સવારની. જમ્યો આરામ કર્યું. પાછું દવા લીધી બપો
પછી પાછું એ તો દવા લઈને આરામ કરીને સાંજે ઉઠીને પાછું ને ઉઠીને નાસ્ ધુંંધાવાને વરસાદ ચાલે છે.
બસ ખા ખા જ કરવાનું તારે એકદમ કલાકે કલાકે ખા ખા કરવાનું.
આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય.
આવ ખાઈ જ લેવાનું.
બધું અલગ અલગ ખાવાનું હોય.
એવું ફ્રૂટ બ્રુટ ખાતી હશે પછી બીજું શું ખાય છે.
કેટલું ખાવાનું કીધું બધું છે. કઠોળ ખાવાનું હોય પછી ચણા એ બધું ખાવાનું હોય મગ ખાવાના હોય
હમ મગ તેવું લાગ તું હશે તને કેવું ના ખઉ બહુ નહીં સારા લાગતા હોય તને
હું જે નથી ખાતી ને એજ મારે અત્યારે ખાવું પડે છે રોટલી ખાવા નહીં કીધી તો દાળ ભાત ખાવાનું મગ બી હું નથી ખાતી ચણા બી ઉ નથી ખાતી
પ અલ્યા ડે જો નથી તો એજ બધું ખાવાનું આવે ને
એજ બધું ખાવાનું આવ્યું અત્યારે
તો ખાવાનું એનાથી પ્રોટીન ને બધું મળે અને બ્લડ માટે એ બી એવું કઈ ખાજે ડ્રેગન ફ્રૂટ ને પેલું કીવીને બધું
હા એજ કીવી ને ડ્રેગન ફ્રૂટ બીટ ના આજ બધું ખાવાનું
હા પાલક નો જ્યુસ બી પીજે તો એનાથી થોડુંક બહુ સારું રહે હા
હમ
પાલક પછી ફુદીનો નાખવાનું પછી શું નાખવાનું સંચળ નાખવાનું અને પછી સવારે પી જવાનું બહુ સારું હોય પાલક હોય પછી ફુદીનો હોય એ નાખવાનું અને સંચળ હોય ને સંચારતું સંચળ ના આવે પેલું પકોડીમાં કઈક નાકતા પેલું મીઠું હોય એવું કઈક
હા પેલું મીઠું પેલું
હા કાળું મીઠું
કારું મે તું હા
હા એ નાખવાનું પછી પી જવાનું તો એ બહુ સારું હોય બ્લડ માટે અને બહુ સારી એનાથી એનર્જી બી મળે
હમ પાલક શું પીધું
હા બીટ નું પીએ તો બી ચાલે બીટ ન નહીં ભાવતું
પલું બીટ ખાવું સારું બીટ નો રસ નહી ભાવતું
નહી નહી મને તો બીટ બીટ તો ખાવામાં ના ભાવે હું એક વાર રસ પી લઉં પણ બીટ નુ પેલું
બસ કેવી રીતે વાવ ભી તો બી ખાઈ લ હું ખઉં છું લેક રસ તો નહીિ ભાવતું
તો પેલું હવે પાલક નું બી ટ્રાય પાલકનું મને બી છે. ને મેં પીધું ને તો મને બી બહુ બેનિફિટ કેના ત થયા જ હતા તા
એવું
પાલકનું હા પાલકનું સારું
હમ પાલક મેં હજુ નઈ ખાધી કે પીધું રસ એનું.
ના પીવાનું આપડે ખાવાનું તો ચાલ શાક ખઈ ના શકીએ પણ પાલક નું જ્યુસ પીવાનું જેથી આપણે શું છે. કે તારે ને મારે બ્લડ ન પ્રોબ્લેમ જ છે. તો શું બ્લડ વધે એનાથી
લર તો હતું નહી ને રિપોર્ટ તો કરી કરીને તો કેટલું ઓછું થઈ ગયું.
હં એ જ થાય રિપોર્ટો કરાવી થ્યો મારે બી એવું જ થયું હતું એક તો હોય નહીં એમાંથી પેલાં ડૉક? તરો કાઢી લો.
કાધી લેની યાર બે બે બોટલ. યાર મારે તો દરરોજ થી એડમિટ હતી ને તો દરરોજ લર લેતા.
એવું તો એવું આવતું હશે ને કેટલું ટકા બ્લડ છે. જો વાયુ આશે ને.
એ ટકા ઓછું થાય દરરોજ તે લેન તો દરરોજ વીસ વીસ ગ્રામ ઓછું થાય બોલ.
હા તો કેટલું છે અત્યારે.
અત્યારે કઈ આથ જેવું જ હશે મતલબ કે પેલા આંત. ત પછી મેં આ દવાને એમ કર્યું ને તો બધું વધ્યું તું નવ જેવ મતલબ કે નવ દવા આવ્યું તું.
હા હા હા.
પણ આ પાછું રિપોર્ટ નને કરીને તો આખું એક ટકા લોય ઓછું થઈ ગયું.
હમ હમ.
હું તો ડોક્ટરને કહ અહી લોહી થતું નહ તમે શું રિપોર્ટું ખરખર કરે.
તો કાટ ખાટ કરેટ લ લું એ તો. મારે બી એવું જતું હ એવું.
હા એટલે કઈ અહીંયા એડમિટ હતી પેલાના બીજા તો અલગ પાછા.
હા અલી પછી છે ને અહિયાં એટલે આપડે બીજા દવાખાને જઈએ ને. તો દવાખાનામાં એ છે ને ફરીથી કે કે બધું તમે. પહેલાથી કરાવો કે ટેસ્ટ બીજા રિપોર્ટ કરાવે ને હા. મારે બી એવું જ થયું હતું એસવીપી માં હું ગઈ ને તો મારા તો ટોટલી મા. ખૂબ બધા કરાયેલા હતા. તો એસમાં જઈ ને તું મને તો પેલું સોનોગ્રાફી કરાવે પછી. પેલું ઈસી જે હોય ને પેલું છાતીનું એ બધું કરાવે મારા પપ્પા તો બોલ મેં કીધું શું. કઈ છોકરીને શું શું છે શું. પે બ્લડ આ એટલી બધી બોટલો બ્લડની લઈને આવ્યા કાઢવા માટે. તમે કધું આ બધું નઈ કરવાનું અમે બધું કરાવી દીધું છે પહેલા થી આ પપ્પા તો બોલ્યા બરાબરના.
અરે મારે તો આ ઈસીજી સોનોગ્રાફી ના બધું ડબલ ડબલ વાર કર્યું છે.
હા એ ડોક્ટરોને કેહેવાનું કે અમા નહીં કરવાનું બીજી વાર અમે પેલાના કરાયેલા જ છે.
એ એટલે મતલબ કે ત્યાંન ત્યાં છે પેલા એડમિટ. થ એ દિવસે બધા ઓલમોસ્ટ બધા એસીજી સોનોગ્રાફ. એસ ર અને કાર્ડિયોગ્રાફી ના અંતે બધા બ્લડ નાધા. બ રિપોર્ટ કરી દીધા બે દિવસમાં પછી બીજા બે. દિવસમાં પાછા બધા રિપોર્ટ. કરાવ રહ્યા.
ઓ બાહ એટલે પેલાથી તાર કરેલા જ હશે આ બધા તો.
ને પેલે ત્યાં જ રઈન કર્યા બધા પ્રાાઈઇવેટમાં હતા ને પ્રાાઈવેટમાં નથી. પ્રાઇવેટમાં તો બ્લડ નો જ કર્યો હતું.
બરાલ.
પણ આ સોલા માં ગઈ ને ત્યારે મતલબ કે. હ સરકારી માં તો બધા રિપોર્ટ પેલા કરે જ અને હું ગઈ. ત્યારે મને શ્વાસ ની પ્રોબ્લેમ હતી શ્વાસ લેવાત નહી સીધી ઓક્સિજન પર મૂકી હતી.
હાય હાય.
હા એટલે પછી તો ઈસીજી ના બધું તો પેલા કરવું જ પડે.
હા કરવું પડે તો કરવું પડે તને પ્રોબ્લેમ નથી ને તો કરવું પડે
એટલે પછી ડોક્ટરે પેલા પૂછ્યું તું પેલા કઈ હાર્ટ ની પ્રોબ્લેમ હતી એવું કઈ ના તે ના. પછી તો બી પેલા રિપોર્ટ નોર્મલ આવ્યો પછી બધા નોર્મલ જ આવ્યા એમ.
હમ હમ હમ.
સોનોગ્રાફ. ફી કરી હતી એમાં થોડું નોર્મલ નોતું પણ ડોક્ટરને તો બી ડાઉટ લાગે તો પછી બારે પણ બીજી વાર કરાવ રહ્યા
બરાબર
હવ થય
એલી મારે તો બધું પહેલા થી થયેલું જ હતું અને પેલું એસપીપી માં ગયા ને સરકારી જ છે એ બી તો એમાં બધા રિપોર્ટો કાઢવા લાગ્યા
હા એવું જ કરે મને બી પેલા ગોટામાં લઈ ગયા પેલા તો હવે નજીક જ લઈ જવું પણ સ્વાસ્થ્ય એકદમ બંધ થઈ ગયું ચ લેવાય નહ એટલે તો ત્યાં લઈ ગયા ત્યાં ના પાડી તેમણે સીધું ક્ષમતા માં કીધું
બરાબર
તો ક્તામાં જતા તો અહિયાં તો ટ્રાફિક જ એટલી જ અ ગોતાથી લઈને ત્યાં સુધી ટ્રાફિક જામ અહીયા મારી હાલત છે રે
તો ત્યાં સુધી વેઇટ કરાય નહી પછી અમે આ બાજુએએ સોલા માઈમાં જસીમાં જતા રહ્યા સારુંથી ત્યાં ઇમરજન્સીમાં ગયા
હમ હમ હમ ના બાપા એક તો દવાખાના ન ખર્ચો હોય બાપા એયુ પ્રાવેટમાં
હ હા એજ તો પ્રાઈવેટમાં તો બી હું અત્યારે ગયું હોત ને તો હું મારે કેટ એટલોય ઘર છું
એટલો ખર્ચો થઈ જાય તો આમાં તો શું તારીફી અ થઈ હશે થોડી ઘણી આવા સોલા પ લય થાયને હમ બરાબર
આયુષમાન કાર અતુંને એટલાાર
હા આયુષમાન કાર્ડ હતું ને એટલે એ સારું આયુષમાન આયમાન કાર્ડ બાપા મારા પપ્પા તો અત્યારે કહે છે કે બધાના કટાઈ લેવા છે તો શું છે આમાં બીમારીમાં બહ કામમાં આવે કેમકે
કેટ પચાસ સા હજાર ખર્ચો બી વાર પેટમાં તો થયા તો થયા છે એમાં તો થયા જ છે
હા તો મારે મારે બહુ જરૂર પડી હતી મું આયુષ્યમાન કાર્ડ હોત તો બધ વધું મફતમાં થઈ જાત પણ પે પેલી અડધી ફી થોડી ઓછી હતી એ એસપી માં થોડી ઓછી લીધી હતી સમથિંગ બે દિવસના બાર હજાર એમ તો લઈ લીધા મ કે મારદું પેલું કરવાનું હતું ને કોરોનોસ્કોપી ને પછી બહુ હતું
હા
એટલે એના વધારી દીધા હતા
મારે બી આજે બધા રિપોર્ટ કર્યા ને બધાના બાર તો પાંચ પાંચ ન છ છ જ હોય છે પણ આ સારું થયું કે જે આયુષ્માન કાર્ડ હતું તે ચાલી ગયું મે એક તર બો ખર્છો થઈ જ
તો એ મારે જે કોલોનોસ્કોપી કરાય તું ને એ બાર અમે કઈ હોસ્પ એપિક હોસ્પિટલ હતી તો એમાં બહુ સારું નતું થતું ને તો અમે ત્યાં ગયા તા તો ત્યાંની ફીસ જ ખાલી ત્રણ હજાર બે હજાર કે ત્રણ હજાર હતી. ત્યાંની ફીસ પછી ત્યાં ડોક્ટર ને બતા ને તો એક હતા ને જેન્સેતા હતા કે મારે કે અહીં કોરોનોસ્કોપિક કરવાને ઇન્ડોસ્કોપી કરાવવાને મારે પચાસ હજાર થાય મે કીધું હે. આટલું બધું થશે પછી મે કીધુ. હા એટલા બધા થાય છે પ્રાાઈવેટ હોસ્પિટલમાં એધું પછી એસવીપીમાં ગયા ને ત્યારે એટલું બધું કઈ જ નતું. બધું શાંતિ થી પટી ગયું ઓછામાં.
તો બી ગવર્મેન્ટમાં બી અડધી ફીસ લેન તો બી એ બી કેટલી બધી. તુ હોય છે જોતી મારે હતું ને અમુક ને જેને નતું ને એને દરરોજ કેટલો ખર્ચો થતો બ્લડ રિપોર્ટ ના બી પાંચસો હજાર રૂપિયા અને બીજા બધા પેલા તો કેટલા પાંચ પાંચ ના છ છ હજાર.
તો હવે ચલ્લે તું મને ફોન કર.
હા ને સારુ ચલ.
હાતું કર.